હા કેમ છો.
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં
હા તો આજનો ટોપિક છે જીવનમાં શિસ્ત નું મહત્વ
હમ
તો એ હા તો ઈ વિષય ઉપર હું મારા વિચાર રજૂ કરવા આવી છું.
હા
તો એક મહાન વિચાર એક કહ્યું છે કે શિસ્ત વગર નું જીવન એ દિશા વગર ની નાવ જેવું છે
હમ સાચી વાત છે.
આ હા આ વાક્ય ખુબ જ સાચું છે કારણ કે જો જીવનમાં શિસ્ત-' ન હોય તો માણસ પાસે પ્રતિભા હોવા છતાં તે સફળતા મેળવી શકતો નથી.
નથી સાચી વાત છે.
હા બીજી તરફ સામાન્ય પ્રતિભા ધરાવતા પરંતુ શિસ્ત બધ શિસ્ત બધું વ્યક્તિ જીવનમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
હુમ હમ
સૌથી પહેલા તો આપણેે સમજીએ કે શિસ્ત એટલે શું-' શિસ્ત એટલે કે નિયમો નું પાલન કરવું સમય નું મહત્વ સમજવું પોતાની ફરજો નિષ્ઠાવી નિભાવવી અને દરેક કાર્ય જવાબદારી પૂર્વક કરવું.
હમ સાચી વાત છે એટલે અ હમ
બતાવે છે અને જીવનને વ્યવસ્થિત બનાવે છે.
બનાવે છે.
હા બાળક જન્મે ત્યારથી જ હમ હમ બોલો બોલો
ભારત જન્મે ત્યાંથી સાચી વાત છે ડિસિપ્લિનમાં હોવું જોઈએ એનું ખાવાનું ત્યાં ટાઈમ એનું બધું જ એટલે સાચી વાત છે. નિયમ હમ
બાળક જન્મે ત્યારથી જ શિસ્ત શીખવાનું શરૂ કરે છે સૌથી પહેલા મા માતા પિતા તેને બોલતા ચાલતા મોટા લોકોને સન્માન કરતા અને સારી આદતો આપવાનું અપનાવવાનું શીખ શખવે છે ત્યાર બાદ શાળા તેને સમયસર આવવું શિક્ષકોને આદર કરવું હોમવર્ક કરવું અને નિયમો પાલન કરવું. ઈ બધું પણ શીખવાડે છે.
એના માટે તો સ્કૂલમાં પણ એક ડિસિપ્લિન રાખી જ છે ને અને એના જ માટે અગર રોંગ કરે તો પનિશમેન્ટ પણ આપે છે.
હા
હમ.
આથી. આથી કહી શકાય કે શિસ્ત ની શરૂઆત ઘરેથી થાય છે અને જીવનભર સાથે રહે છે.
સાથે રહે છે
શિસ્ત નું મહત્વ એ છે કે શિસ્ત નું સૌથી મોટું મહત્વ તો તે આપણને સફળતા તરફ દો દોરી જાય છે. દુનિયાના દરેક સફળ વ્યક્તિમાં એક ગુણ જરૂર જોવા મળે છે.
હમ શીસ્ટ સાચી વાત છે.
કોઈ પણ વિદ્યાર્થી ડોક્ટર શિક્ષક વૈજ્ઞાનિક ખેલાડી કે અ ઉદ્યોગિતા હોય જો તે શિસ્તબદ્ધ ન હોય તો લાંબા સમય સુધી સફળ રહી શકતો નથી.
હમ.
વિદ્યાર્થીના જીવનમાં શિસ્ત ખુબ જ જરૂરી છે. જો વિ વિદ્યાર્થી દરરોજ સમયસર ઉઠે નિયમિત અભ્યાસ કરે શિક્ષકોનું માન રાખે અને સમયનું યોગ્ય આયોજન કરે તો તે ચોક્કસ સારા પરિણામે મેળવી શકે છે.
મેળવી શકે છે.
હા પરંતુ જો વિદ્યાર્થી આખો દિવસ મોબાઈલમાં સમય બગાડે મોડું શું મોડું શું એ પછી અભ્યાસ માં ધ્યાન ન આપે અને નિયમોનું- પાલન પણ ના કરે. તો તેને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.
હમ સાચી વાત છે. એના માટે જ તો નિયમ રાખેલા છે જે આપણા વડીલો લોકો કરે જ છે કે નિયમથી સુવાનો નિયમથી ઉઠવાનો અને નિયમ પ્રમાણે જ ચાલવાનો
હા સમય નિશિષ્ટ સમ સમયની શિસ્ત પણ હોય છે. સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે.
સંપત્તિ છે.
જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે તે જીવનમાં આગળ વધે છે. સમયસર ઉઠવું કામ કરવું અને દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવા આ બધું શિસ્ત નો જ તો ભાગ છે.
પાક છે. હમ અને એના વગર અધૂરું જ છે બધું આપણે કોઈ અ કોઈને ત્યાં આપણે જવાનું હોય અને આપણે એનો પ્રસંગ પૂરો થઈ જાય પછી નઈ જવાય આપણે એ સમય પહેલા ઊભા રહીએ તો એક કહેવાય છે ને કે ભાઈ સમય નું મર્યાદા છે અને સમય પ્રમાણે આવે છે.
હા એકદમ સાચી વાત એક વખત સમય ચાલી જાય પછી તે પાછો આવતો નથી. તેથી સમય નો સદુ ઉપયોગ કરવો એજ સાચી
અ અ સદુઉયોગ કરવો એજ સાચી શિસ્ત છે.
હમ. જો આપણે અટકીએ છે સમય નથી અટકતો.
હા.
સમય એનું કામ કરે જ છે.
હા. પછી પરિવારમાં શિસ્ત રાખીએ તો શિસ્ત માત્ર શાળા કે ઓફિસ જરૂરી નથી પરંતુ પરિવાર પરિવારના જીવનમાં પણ ખુબ મહત્વની છે. પરિવારમાં એકબીજા પ્રેમથી વાત કરવી વડીલોનું સન્માન કરવું નાનાઓને પ્રેમ આપવો અને પોતાની જવાબદારીઓ નિભાવી આ પણ શિસ્તના જ ભાગ
ટચમાં ભાગ છે.
હા.
વાત છે.
શિસ્તબદ્ધ પરિવાર હંમેશા સુખી અને ખુશ રહે.
ખીયરે એ ખુશ રહે છે.
હા.
જેના ઘરમાં નિયમ નથી હોતો ને એ ઘર અસ્તવ્યસ્ત હોય છે.
હા.
પછી વાત કરીએ સમાજમાં શિસ્ત ની તો જો દરેક વ્યક્તિ શિસ્ત નું પાલન કરે તો સમગ્ર સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.
હમ.
ઉદાહરણ તરીકે આપણે કહીએ તો રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કે પછી જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવી પછી લાઈનમાં પોતાની વારીની રાહ જો બીજા હા બીજાના અધિકારો આદર કરવો આ બધું શિસ્ત ઉત્તમ ઉદાહરણો છે.
સાચી વાત છે. આપણેે શિશ નું પાલન કરુંશું અને મેઈન તો ટ્રાફિક ન છે ટ્રાફિકમાં એક વખત સિસ્ટ નનું પાલન કરશું ને તો સરળતાથી આપણે જે સમયે પહોંચવાનું છે ને એ સમયમાં પોહોંચીશું.
હા શિસ્ત અને સ્વાસ્થ ની વાત કરીએ તો સારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જરૂરી છે સમયસર ઉઠવું નિયમિત વ્યાયામ